અહ હલ્લો.
હલો.
શિક્ષા કર
આવજ આવે ક મારો. હલો. હું કરે.
હલો.
હા કરીતી એમ કો. એમ
અવાજ નય આવી રહયો. અવાજ નહી આપતો.
અવે આવે છે. હલો. હલો .
પાસવર્ડ.
શરૂ ઓર તનું.